નસ્તે.
નમસ્તે.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો.
હું પણ મજામાં છું. તો આજે આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરવાના છીએ.
હા, જરૂર.
અ એ એક એવી સમસ્યા છે જે આપણા દેશને નહીં. પરંતુ સમગ્ર દુનિયા ચિંતાનો વિષય બની ગઈ છે. આજે. ગ્ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં. સતત વધારો થવો. આ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ ઝડપથી વધી રહી છે. જો સમયસર તેના પર ધ્યાન નહીં આપે. તો ભવિષ્યમાં માનવ જીવન. અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
સાચી વાત છે. ઉનાળામાં હવે પહેલા કરતા વધુ ગરમી અનુભવાય છે. ઘણી જગ્યાએ તો તાપમાન નવા, નવા રેકોર્ડ બનાવે છે.
હા, તેનું મુખ્ય કારણ એ છે વધુ પ્રદુષણ વૃક્ષોનું કાપકામ અને ગ્રીનહાઉસ વાયુઓનું વધુ પ્રમાણ. કારખાના. વાહનો અને અન્ય પ્રવૃત્તિઓમાંથી નીકળતો ધુમારો. વાતાવરણને પ્રદુષિત કરે છે. તેના કારણે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધતું જાય છે.
એટલે ગ્લોબલ વોર્મિંગ કુદરતી નહીં. પરંતુ મોટા ભાગે માનવસર્જિત સમસ્યા છે.
બિલકુલ આપણે વિકાસ તો કર્યો છે પરંતુ ઘણી વખત કુદરત નું નુકસાન કરીએ કરીને જંગલો કાપવામાં આવ્યા પ્રદુષણ વધ્યું અને કુદરતી સંચાધનો નો વધુ પડતો ઉપયોગ થયો આજે આપણે જે સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે તેઓ આ બધાનો મોટો ફાળો છે
હાચી વાત ગ્લોબલ વોર્મિંગ ની અસર આપણા રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે
હા અનિયમિત વરસાદ લાંબા સમય સુધી ગરમી અચાનક પુર, દુષ્કાળ અને વાવાજોડા જીવા કુદરતી આપત્તિઓ વધતી જાય છે હિમાલય અને અન્ય પર્વતો પરનો બરફ પણ ઝડપી થી ઓગળી રહ્યો છે જો આવું જ ચાલતું રહેશે તો દરિયાની સપાટી પણ વધી શકે છે
હા સાચી વાત આ સાંભળીને લાગે છે કે જો આપને આજે કઈ નહી કરીએ તો ભવિષ્ય વધુ મુશ્કેલ બની શકે છે
એકદમ સાચું ગ્લોબલ વોર્મિંગ માત્ર વૈજ્ઞાનિકો નો વિષય નથી પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે આપણે આજે જાગૃત થઈશું તો આવનારી પેઢીને સુરક્ષિત અને સ્વસ્થ પૃથ્વી આપી શકીશું
હા સાચી વાત શું વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરે છે
હા ખૂબ જ વૃક્ષો હવામાં રહેલો કાર્બન ડાયોક્સાાઈડ શોષી લે છે અને ઓક્સિજન આપે છે તેથી વધુમાં વધુ વૃક્ષો વાવવાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવામાં મદદ કરે છે
હા
વૃક્ષો માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સમગ્ર જીવનને સુરક્ષિત રાખે છે
સાચી વાત એટલે વૃક્ષો વાવવા એ માત્ર પર્યાવરણ માટે નહી આપણા પોતાના ભવિષ્ય માટે પણ જરૂરી જ છે
બિલકુલ દરેક વ્યક્તિ જો દર વર્ષે એક વૃક્ષ પણ વાવે અને તેની સંભાળ રાખી તો મોટો ફેરફાર આવી શકે છે નાના નાના પ્રયત્નોને મળીને મોટું પરિણામ આવે છે
આજની શરૂઆત થી જ સમજાઈ ગયું છે કે ગ્લોબલ વોર્મિંગ માત્ર સમાચાર નો વિષય નથી પરંતુ આપણા જીવન સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે
હા ચાલો આપણે સવ આજ થી જ સંકલ્પ કરીએ કે પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા કામ ઓછા કરીશું વધુ વૃક્ષો વાવીશું અને પૃથ્વીની હરિયાળી અને સુરક્ષિત રાખવામાં પોતાનો ફાળો આપીશું
હા જરૂર ઘણી વખત આપણે સમાચાર અને સોશિયલ મીડિયા પર ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળી સાંભળીએ છીએ પરંતુ ઘણા લોકોને હજુ પણ તેની ગંભીરતા સમજાતી જ નથી
હા આ વાત સાચી છે ગ્લોબલ વોર્મિંગ ધીમે બધી સમસ્યા છે તેથી તેની અસર તરત દેખાતી નથી પરંતુ દર વર્ષે ગરમી અનિયમિત વરસાદ દુષ્કાળ અને પૂર જેવી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. જો આજે જાગૃત નહી થઈએ તો આવનારા વર્ષોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હા મેં પણ જોયું છે કે પહેલા જે ઋતુઓ સમયસર આવતી હતી હવે તેમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે.
બિલકુલ ક્યારે શિયાળામાં પણ ગરમી અનુભવાય છે અને ક્યારેક વરસાદમાં એવી વરસાદ એવી ઋતુમાં પડે છે જ્યારે તેની અપેક્ષા જ ન હોય. આ બદલાતું હવામાન ખેતી પાણીના સ્ત્રોતો અને માનવ જીવન પર સીધી અસર કરે છે.
હાચી વાત. ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર કુદરત જ નહીં આપણા રોજિંદા જીવન પર પણ અસર પડે છે.
એકદમ સાચું ખેડૂતોને પાક માં નુકસાન થાય છે પાણીની અછત સર્જાય છે અને ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડાય છે. નાના નાના બાળકો અને વૃદ્ધોને પણ વધુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
આપણે ઘણી વાર વીજળીનો વીજળીનો પણ બિનજરૂરી ઉપયોગ કરીએ છીએ તેનો તેને તેનો પણ કોઈ સંબંધ છે.
હા જ્યારે આપણે બિનજરૂરી રીતે વીજળી વાપરી શકીએ છેએ સોરી જય્યારે આપણે બિનજરૂરી રીતે વીજળી વાપરીએે છીએ ત્યારે વીજ ઉત્પાદન માટે વધુ બળતણ નો ઉપયોગ થાય છે જેના કારણે પ્રદુષ પ્રદૂષણ વધે છે તેથી જરૂરી ન હોય ત્યારે લાાઈટ પંખા અને અન્ય ઉપકરણો બંધ રાખવા જોઈએ. ઉર્જાની બચત પણ ગ્લોબલ વોર્મિંગ ઘટડવામાં મદદરૂપ થાય છે.
સાચી વાત નાની નાની આદતો પણ મોટો ફેરફાર લાવી શકે છે.
હા વૃક્ષો વાવવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો પાણી અને વીજળી બચાવવી જેવી નાની નાની બાબતો પણ ખુબ અસરકારક છે. દરેક વ્યક્તિ પોતાનો ફાળો આપશે તો મોટું પરિવર્તન શક્ય બનશે.
હા મને લાગે છે કે વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે.
જરૂર વિદ્યાર્થીઓ વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવી શકે અને પોતાના મિત્રો તથા પરિવારને પણ પ્રેરણા આપી શકે આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના જવાબદાર નાગરિક છે.
હા એટલે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે તો એ સાથે મળીને કામ કરવું પડશે.
એકદમ સાચું આ કોઈ એક દેશ અથવા એક વ્યક્તિ સમસ્યા નથી સમગ્ર વિશ્વ સાથે મળી ને પ્રયત્ન કરવો પડશે આપણે કુદરત કુદરત નું રક્ષણ કરીશું તો કુદરત પણ આપણું રક્ષણ કરશે.
સાચી વાત આજની વાતચીત માંથી મને સમજાયું કે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે આજથી જ શરૂઆત કરવી પડશે
હા આપણે સૌ સંકલ્પ કરીએ કે પર્યાવરણને સ્વચ્છ રાખીશું વધુમાં વધુ વૃક્ષો વાવીશું ઉર્જા પચાવીશું અને પૃથ્વીને હરિયાળી અને સુરક્ષિત બનાવવામાં પોતાનો ફાળો આપીશું
હા ચોક્કસ હવે તો એવું લાગે છે કે ગ્લોબલ વોર્મિંગ માત્ર ભવિષ્યની સમસ્યા નથી પરંતુ આજે જ તેની અસર અનુભવાઈ રહી છે.
હા બિલકુલ આજે દુનિયાના ઘણા દેશોમાં ગરમી સતત વધી રહી છે. ક્યાંક ભારે વરસાદ પડે છે તો ક્યાંક લાંબા સમય સુધી દુષ્કાળ રહે છે. કેટલાક વિસ્તારોમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ બધું ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર દર્શાવે છે.
સાચી વાત મેં સમાચારમાં પણ જોયું હતું કે ઘણા હિમ નદીઓ ધીમે ધીમે ઓગળી રહ્યા છે. આ વાત ખરેખર ચિંતાજનક થઇ ગઈ છે.
હા. હિમ નદીઓ ઓગળવાથી દરિયાની સપાટી ઊંચી થઈ શકે છે જો આવું જ ચાલતું રહેશે તો દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં પૂર આવવાનું જોખમ વધી જશે. લોકોને પોતાનું રહેઠાણ પણ છોડવું પડી શકે છે. એટલે જ આ માત્ર પર્યાવરણ નું નહીં પરંતુ માનવ જીવનનો પણ પ્રશ્ન છે.
હા એટલે કુદરત આપણને વારંવાર ચેતવણી આપી રહી છે.
એકદમ સાચું વધતી ગરમી અનિયમિત વરસાદ વાવાઝોડા અને પૂર જેવી ઘટનાઓ આપણને કહી કહી કહી રહી છે કે હવે સમય આવી ગયો છે કે આપણે કુદરત સાથે સંતુલન જાળવીએ જો આપણેે હજુ પણ બેદરકાર રહીશ તો ભવિષ્યમાં ભ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સાચી વાત શું સામાન્ય માનસ પણ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરી શકે
હા જરૂર આપણે રોજિંદા જીવનમાં ઘણી સારી ટેવો અપનાવી શકીએ. જેમ કે વધુમાં વધુ વૃક્ષો વાવવા પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. પાણી અને વીજળી બચાવવી ટૂંકા અંતર માટે ચાલીને જવું અથવા સાયકલ નો ઉપયોગ કરવો અને જાહેર પરિવહન નું પ્રોત્સાહન આપવું આવા નાના નાના પ્રયત્નો માટે મળીને મોટું પરિવર્તન લાવી શકે છે.
સાચી વાત હું પણ હવે ઘણી વખત પ્રયાસ કરીશ કે ગ્લોબલ વોર્મિંગ ના થાય અને એને ઘટાડવાના પ્રયત્નો કરીશ
હા ખુબ સરસ મને તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ થયો આભાર
આભાર.